હા, મહેન્દ્રભાઈ મજામ
હા, ધવલભાઈ મજામાં તમે કેમ છો બોલો બોલો?
હા, કેમ છો કેવું ચાલે તમારે તબિયત બીજું હરી હે
હવ તબિયત રેડી છે તમારે બોલો.
બસ મારે રેડી તો અમે એક ફરવા એક જઉ તું જેમ કે હાલતો હોયું.
હા હા.
બરાબર.
હા હા.
હા હા.
હા હા.
એટલે પાઈ આપડે જો એક સારી એવી રીતે
હા હા.
બ
હા હા.
શું આપડે એ હ એ
હા હા.
હ ભાઈ. ભ ભાવ વિતાર ના હોય એ રી આપ
હા હા.
કે કોઈ વાર કાઠીયાવાડ જેની અંદર શું આપડે ત્યાં ઘણા બધા સ્થળો છે જેમ કે ગિરનાર છે પછી એવા અલગ અલગ સ્થળો આવેલા છે પછી જેમ કે કાગળ છે પછી વીરપુર છે એવા અલગઅલગ સ્થળ ત્યાં આવેલા છે તા હો પણ ત્યાં બિલકુલ ત્યાં ફરવાની મજા આવે. તમાર શું કેવું છે?
હા, હા જે તમે કાઠિયાવાડની વાત કરી ને તો મારે પણ બહુ ટાઈમથી કાઠિયાવાડનો વિચાર હતો કે કાઠિયાવાડ જવું છે કેમ કે હું આજ સુધી કાઠિયાવાડ જોયું નહીં પણ આજે તમારો કોન્ટેક્ટ મળે છે તમારો સપોર્ટ મળે છે તો કાઠિયાવાર તમારે સાથે હું પણ આવી જાઉં અને મારી ફેમિલી ના લોકોને પણ આવું બીજા ફ્રેન્ડ ફોલોઈંગ ને પણ વાત કરું કે ભાઈ કાઠિયાવાડ નો પ્રવાસ છે ધવલભાઈ નો ફોન આવ્યો તો ધવલભાઈ એવ ટૂર બનાવી એ તો ટ્રાવેલિંગ મ જવાનું છે અને કાઠિયાવાડ માં આપણે ચાલો એક ચોમાસા નું મોસમ છે કાઠીયાવાડ માં જોવાલાયક બહુ સર જગ્યાઓ છે સારી સારી વન્ય અભ્યારણો પણ આવેલા છે એટલે તમે વાત કરી છે. સારા માટે જ કરી છે અને મારે પણ બહુ ટાઇમ થી વિચાર હતો કે કાઠિયાવાડ જોવા જવું છે. પણ આજે પછી મોકો મળી ગયો છે તમારો સપોર્ટ છે. તો સાથે સાથે જોઈએએ બીજા ફ્રેન્ડને પણ હું વાત કરું કે ભાઈ કાઠિયાવાડ નો ટુર છે. ચાલો જઈ આવીએ અને કાઠિયાવાડ સિવાય પણ તમે વાત કરી કે હવે ત્યાં અયોધ્યા હરી દ્વારકા અને સોમનાથ ને બધી જગ્યાએ તો વાાલશો ચોમાસા ન મોસમ છે વાતાવરણ ઠંડુ છે. અને જોવાલાયક સ્થળો પણ હાલ સમય સારો છે તો જઈ આવી એ ફ્રેન્ડ ને પણ વાત કરીએ બીજા બધા સારા અ બીજા સંબંધીઓ પણ છે. એ લોકો પણ વચ્ચે વાત કરવા જવાન થાય તો અમને કેજો અમારે પણ આવું છે. હવે તમે કોન્ટેક કર્યો તો એમને પણ વાત અને બધાને વાત કરીને જેટલું બને એટલું જલ્દી આપણે નીકળી કે. કેમ કે ચોમાસા નું મોસમ છે, અને ફરવાલાાયક જગ્યાઓ બહુ સારી છે. બીજા પણ અલગ-અલગ વિવિધ પ્રકારના તમે કીધા કે અહિયાં-અહિયાં ફરવા જવાનું છે. તો એ જગ્યાએ પણ જઈ આઈએ હું તો ખાસ કરીને અમુક-અમુક જગ્યાએ તો ફર્યો જ નથી. તો અત્યારે પણ મને તમે ફોન કર્યો એટલે મોકો મળી ગયો છે સારો અને અમ આમ ભી હાલે એતો ચોમાસાની ઋતુ છે, ઘરે તો કંઈ કામ છે નહીં. પશુપાલન નું ચાલે છે, પણ પશુપાલનનું ફેમિલી ના લોકો સંભાળી લે છે. હવે તમે વાત કરી છે જો મોકો પણ મળી ગયો છે સારો તો તમારી સાથે હું પણ આવું, બીજા પણ ફ્રેન્ડને સાથે લાવું. અને ટુર ની અંદર શું-શું ખર્ચો આવશે, કેટલો ખર્ચો આવશે, કેથીક ક્યો રોકાવાનું કયો ફરવાનું ઈ બધુંઈ મને એના વિશે થોડી તમે માહિતી આપો ને તો મને સમજણ પડે એમનેમ બીજા લોકોને હું પણ હું કહી હકું. તો એક મને થોડું જણાવો એ વિશે.
હા. હું તમને એ વિશે જણાવું કે જેથી કરીને તમે મને કીધું. કે એની અંદર જો આપણે સ્પેશલ તો આપણે કાઠીયાવડ માટે જ જાઉં છે ફરવા. ત્યાં બિલકુલ ત્યાં આખો બધા ધામો આવેલા છે, ત્યાં ફરવાલાયક સ્થળ આવેલા છે. એજ રીતે જો આપણેે ત્યાં જઈએ ને તો પણ મજા આવે. જેમ કે તમે મને ફેમીલી વાત કરી, તો કંઈ વાંધો નહીં, તો આપણે ઈ રીતના આપણે જો મોટી એક ટ્રાવેલ્સ આવે છે તો ઈ કરી નાખશું. આપણે સસ્તી પડે
હા, હા.
ફરવાની મજા જોવા લાયક સ્થળ પણ ત્યાં બધા આવેલા છે.
હા હા
તો તમારી ફેમિલીને તમે તૈયાર કરી નાખજો જેમ કે મારે એક. મિત્ર છે, મિત્ર જોડે ટ્રાવેલ્સની ગાડી છે જેમ કે એની અંદર. અંદાજે તીસ જણા ચ સમાઈ સમાશે એક ગાડી ની અંદર. એમાં જો ફરવા ફરવા જઈએ ને તો આપડે પોત. તાનો પેલા માલ-સામાન લેવો પડે જેમ કે. જો આપડે ફેમિલી અંદર જે બીમાર પડતું હોય તો પેલા એમને ગોળીઓ વગેરે છે, દવા છે, ઈ પન નક્કી કરવી પડે. ઈજ રીતે નક્કી કરીને આપડી બેગ પેક કરવી પડે છે. કે બેગ પેક કરીને એની અંદર. અં વધારાના બિસ્તરા છે એની અંદર પણ લેવા પડે, જેમ કે ઓઢવાનું છે, પછી આપડા કપ. કપડા છે, પછી જેમ કે આપડા ટુથબ્રશ છે, એવી રીતે આપણે જો લઈએ ને. તો પણ ત્યાં મજા આવે આપડે બધું લઇ જવું ઈ જરૂરી. જેમ કે ત્યાં વસ્તુ ના મળતી હોય તો પણ આપણે જોડે હોય તો કોઈ. બીજે ચા જવાની જરૂર ના પડે, તો તમારી ફેમિલીન. તૈયાર કરી નાખજો તો એવી રીતે તૈયાર કરીન જો હું મારા મિત્ર ને કહીશ એટલે ટ્રાવેલ. તૈયાર કરી નાખશે, જો આપડે. એક તા તારીખ નક્કી કરીએ તો આ તારીખે નીકળવાનું છેણતો દસ દિવસ. પહી જો આપડે નક્કી કરીએ, તો દસ દિવસ પહી જો આપડે નીકળી જઈએ તો હાલે એવું વાત. વાતાવરણ છે વરસાદી વાત વાળા વાતો વાતાવરણ. એટલે એની અંદર શું આપણે બિલકુલ ત્યાં ફરવાની મજા આવે એટલે મજા તો આવે એની અંદ. અંદર શું આપડે. એની અંદર વરસાદમાં પલળવાની, જેમ કે પહાડો વાળા વિસ્તારમાં બહુ મજા આવતી હોય, વરસાદ પડ. તું હોય ત્યાં પાછળ ના ફોટા પાડવા હોય તો પણ બેકગ્રાઉન્ડ સારું આવે એવી રીતે અલગ અલગ રીત. ત્યાં આપડે મજા કરીશું તો તમાર ફેમિલી ને તૈયાર કરી નાખજો તો તમારું શું કેવું છે. તમાને થોડી માહિતી આપ.
હા એના વિષે તમે જે વાત કરી કે. ફરવા જવાની તો ટ્રાવેલ્સની વાત કરી સામે સારા માટે કરે છે. ટ્રાવેલ્સની ની અંદર જેટલા ઓછા માણસ હોય એટલું સારું અને. અ સગવડની વાત કરી કે તમે ઓઢવાનું પછી આપણે સામગ્રી તો. સાથે લેવી જ પડે કે કેમ કે દૂરના રસ્તે જઈએ છે ફરવા જઈએ છે વાતાવરણ તેનું અમુક નુ. અનુકૂળ ન પણ આવે તો થોડા પણ બીમાર પણ થઈએ તો દવા. પછી તેઓ રોકાવાનો આપણે કદાચ કોઈ ધર્મશાળા રોકવાનું થાય કે કોઈ એવી હોટલની અંદર રોકવાનું થાય તો આપણે. આપણે સાથે સામગ્રી તો લેવી જ પડે કે. ઓઢવા માટે વસ્તુ જોઈએ દવા જોઈએ પછી હવારમાં વહેલા ઉઠીએ તો ટૂથબ્રશ જોઈએ. ત્યાં તો આપણ કોઈ લેબડા ના દાતણ ગોતા જવાના નથી. એટલે વસ્તુ, સાધન, સામગ્રી તો આપડે સાથે લેવી જ પડે. અને બીજા પણ સંબંધીઓને હું પણ જાણ કારું છું કે ભઈ. આટલો અહીયા અયા જગ્યાનો ટુર ગોઠવીએ છીએ તો તમે પણ આવો આ. પ્રવાસનો આનંદ માણો અને કોઈ જાદુ ખર્ચો તમે વાત કરી કે ખર્ચો કોઈ એટલો માથે આવવાનો નથી. અને પાંચ છ દિવસનો દસ દિવસનો પ્રવાસ રાખીએ તો સારું રહે એમ અને. લોકોને ફરવા ઈ. પણ મજા આવે વાતાવરણ વરસાદી છે એટલે અત્યારે બેકગ્રાઉન્ડ નેચર પણ સારું હોય. તો જેટલું બને એટલુ આપડે જલ્દી નીકળીએ ને અને. આ મોસમનો આ પ્રવાસનો આનંદ માણીએ. અને બીજુંય અમારુ કઈ ખાસ કહેવાનું થાતું નહી પણ બીજા સારા સારા જગ્યાઓ સ્થળો છે તે પણ ફરવા જઈશું અને ખર્ચાનો તો કોઈ પ્રોબ્લેમ જેવું છે નહી તું તમે ટ્રાવેલ્સ કરી તો ટ્રાવેલ્સ એવી તમારા દોસ્તાર હોય તો સારી એવી ટ્રાવેલ્સ કરજો જેથી ને એમાં આપણ કોઈ પ્રવાસ દરમિયાન કોઈ અ નુકસાન ના થાય અને સુખ શાંતિ સાચ- આપી બધી જગ્યાએ ફરીએ હકીએ સુખ શાંતિને સંભાળીને ફરી શકીએ ફેમિલી પણ સાથે લઈ જઈએ તો ફેમિલી ને પણ એવું ના લાગુ- જોઈ કે કંટાળો આવે છે અને કઈ જોવાલાયક સ્થળ નથી પણ એવું મસ્ત મસ્ત હારી હારી જગ્યા તમે મસ્ત મેન્યુ બનાવી નાખજો જેથી કરીને આપડ બધી જગ્યાએ ફરી હકીએ અને તો સારી સારા જગ્યાઓનો સારા સારા નેચરોનો આપણે આનંદ માણી શકીએ ને તમે જેટલું બને એટલું જલ્દી કરજો અને સારો સપોર્ટ વાળા મોણસોને ગોતજો શું કેવું થાય છે
હા હા હા મારું કેવું છે કે તમે મને વાત કરી કે ના મારો મિત્ર તો સારો જ છે જેમ કે અમે ત્યાંથી બધા મિત્રો લઈને ગયા હતા એની ટ્રાવેલ્સ અયોધ્યા ગયા હતા. અયોધ્યામાં માં બિલકુલ ત્યાં એટલી ફરવાની મજા આવતી હતી જેમ કે અંદર એ- મસ્ત મસ્ત સારા સારા સોંગ વાગે ભજન વાગે પછી જેમ કે સવાર સવારમાં મસ્ત આપડે જવું આપડે ત્યાં ઊભી રાખવી હોય ત્યાં ઊભી રખાઈએ અને જો વસ્તુ વાતાવરણ પહાડીવાળા વિસ્તારમાં આવે ત્યાં પણ આપણે જો સવારમાં નીકળીએ તો તો પણ એ સવારમા તે અ જે સવાર પડે ત્યારે આપડે ઊભું રેવાનું થાય તો પણ આપણે ગમે ત્યાં સારું વાતાવરણ જોઈને ત્યાં ઉભા રહીએ ને તો પણ બિલકુલ ત્યાં સારી મજા આવે જેમ કે અમે અયોધ્યા ગયા એટલે પછી અમે એવું સ્થળ પૂછ્યું કે સવારમાં તમે ચા નાસ્તો ફ્રેશ થવા માટે ઉભી રાખી ગાડી કલાક માટે તારે કલાકમાં અંદર મને એવું સારું દેખવા મળ્યું કે એની આજુબાજુમાં એમ મસ્ત સારા એવું વાતાવરણ હતું, પછી ગાર્ડન હતું, પછી આજુબાજુની હરિયાળી હતી. એની અંદર આપડે ઘણી બધી, એની આજુબાજુમાં ઘણું બધું વાત વાતાવરણ સાર સારું હતું. એટલે અમને જ જોવા મળ્યું કે અમે એવી સારી જગ્યા ઉભા રહ્યા એટલે અમે એક કલાક જાતા. પછી ત્યાં બગીચા હતા, પછી ત્યાં અમુક-અમુક સ્થળો જોવાના હતા ત્યાં ગયા. પછી અમાં ને આમાં મારા પાંચ કલાક ત્યાં નીકળી ગયા. પછી ફ્રેશ થઈ ને પછી ત્યાં ફરવા ગયા પછી ત્યાં પર ફરીને પછી અમે અમારી ટ્રાવેલ્સે આયા. પછી જો અમે નીકળી ગયા અયોધ્યા બાજુ. અયોધ્યા બાજુ નીકળી ગયા પછી મને સારા એવા. હવે મૂડ આયું એટલે અમારે એવા પ્રમાણે ગીત વાગાડ્યા છે જેમકે. આપડા ગુજરાતી સોંગ વગાડ્યા. પછી ગુજરાતી ભજન હતા ભજન વગાડ્યા. પછી અમે અંદર ટ્રાવેલ્સની અંદર મોજ મસ્તી કરી. એવી રીતે અમે મોજ મસ્તી-મસ્તી કરતા ગયા, પણ ક્યારે અયોધ્યા આવી ગયુ પણ અમને જ ખબર ના પડી. એમ કે અમારો મિત્ર જ અ ડ્રાઈવિંગ કરતો હતો એટલે કે શાંતિ સર અમાને પાકા પોકાડી દીધા. એવી રીતે અમને બિલકુલ ત્યાં સારી મજા આવી એટલે મારું તો ઈજ કે આવું છે કે જો આવી રીતે આપડે બધા જઈએ ને તો બિલકુલ ત્યાં સારી મજા આવે તમારુ શું કેવું છે?
હા, એટલે તમે હે ત્યા ની વાત કરી, હે ત્યા ની અંદર પણ મસ્ત તો મોટું રામ મંદિર હમણાં લગભગ ત્રણ ચાર વર્ષ જેના બને છે. જોવાલાયક સ્થળ છે એ પણ. અયોધ્યા તની અંદર પણ અહ ક્રિષ્ણ ભગવાનની કઈક બ્લેક કલરની મૂર્તિ છે એ બહુ
હા હા.
બહુ દૂર થી પથર લઈને આન થી પથ્થર માંથી બનાવાયેલી છે એટલે એ પણ જોવાનું મારું સપનું છે કે ભાઈ ચલો એ સપનું પૂરું કરીએ અને તમે અયોધ્યા ની વાત કરીને તો અયોધ્યા પણ જઈ આવીએ. અયોધ્યામાં તમે વાત કરીકે બોલ છું પોતાની ટ્રાવેલ્સ હોય ને આપડે આપણો સારો મોણસ ટ્રાવેલ ચલાવતો હોય તો આપણે અમુ એવું અત્યારે આવી જાય જોવાલાયક સ્થળ છે, જોવાલાયક જગ્યા છે. તો આપણે ચાલો એ ત્યાં ઊભું રહેવું જ રહી શકીએ. આપણે જો છૂટક સાધનમાં ગયેલા હોય પ્રવાસ દરમિયાન તો એમાં શું આપણને તકલીફ બહુ પડે છે. જો અમુક-અમુક જગ્યાએ આપણે જોવા ના જઈએ કેમ કે આપે છૂટક સાધનો ગેલા હોય, એ લોકો તો રસ્તા માં સાધન ના હોય. પૂરા અને આપણે કેવું ખુદને ટ્રાવેસ લઈને ગેલા હોય તો આપણે ગમે ત્યારે ગમે ત્યા ઉભરાઈકીએ અમુ નેચર નો આનંદ માણી શકીએ. અને આવો આ મોકો મસ્ત મળે છે આ તમે સારું એક આયોજન કર્યું છે. અને જોવાલાયક સ્થળોનું મસ્ત વાતાવરણ છે એટલે આ આનંદ માણવો બહુ જરૂરી છે કેમ કે જીવનમાં જોવા-જોવા જેવી બાબતો સારી-સારી છે. તમે વાત કરીશો તો હવે એક વાર આ પળ નો પણ આનંદ માણીલઈએ અને સગાત સબંધીઓને પણ જાણવા મળે એ લોકો પણ ભવિષ્યમાં હવે હું જ છું મારા પાછળ કોઈ એવો સારો વ્યક્તિ આ જાય તો કોઈ એ પણ આવી-આવી જગ્યાએ ફરેલો હોય નોલેજ એના પાહે હોય અનુભવ હોય. તો એ પણ કોક દિવસ પ્રવાસ નું આયોજન કરે તો એને પણ સુખ શાંતિ બધાને ફરવા જઈએ. લે એટલે બહુ સારી વાત છે. બઉ સારું આયોજન કર્યું છે. એ આનંદ ન આ આયોજનનુ મસ્ત મોકો ઉઠાવવાનો છે આપણે અને બહુ સારી રીતે ફરી આવીશુ. જેમ બને એ થોડો જલ્દી ટૂંક સમયમાં પ્રવાસ નું આયોજન કરો. અને સગા સંબંધીઓને વાત કરો કેટલા મોણસો ને આપણે લઇ જવા છે. તે લિસ્ટ તૈયાર કરો. કે ક્યાં ક્યાં ક્યાંથી સ્ટાર્ટિંગ કરવું છે કેટલો કેટલે ફરી આવું છે બધું. નક્કી કરો તો સારું રહેેશે એમ અને જેમ બને એમ જલ્દી કરજો એટલે આ શું વાતાવરણ સારું છે એટલે ફરવાનો પણ આનંદ રહેશે. અને મજા પણ આવશે બીજું વધારે કઈ કહેવાનું થતું નહી પણ
હા હા.
પર છે એમ તો વધારેજ બરયા આવશે.